હા અવાજ આવે છે ને.
હા.
હમ કેમ છો મજામાં?
હા બસ મજામાં તું કેમ છે?
હવ હું પણ મજામાં આ તો કેટલા દિવસ થી વાત નથી થઈ એટલે મને એમ કે કરું કોલ. આ તો હા હા આ તો મને વિચાર આવ્યો કે મહિલાઓની સુરક્ષા એ ખુબ જ જરૂરી છે આ આ સમયમાં.
એટલે હા એટલે અ ખૂબ જ મહત્વનો વિષય છે જે મહિલાઓની સુરક્ષા એ માત્ર મહિલાઓનો મુદ્દો નથી. પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે જ્યારે મહિલાઓ સુરક્ષ વિકસિત હોય છે ત્યારે પરિવાર સમાજ અને દેશ વધુ મજબૂત બને છે. અને તમારા મતે મહિલાઓની સુરક્ષાનો અર્થ શું છે?
અ- મારા મતે કહેવા જોવ તો મહિલાઓની સુરક્ષાનો અર્થ એ છે કે દરેક મહિલા પોતાના ઘર શાળા કોલેજ એના કાર્ય સ્થળ અને જાહેર સ્થળો એ કોઈ પણ પ્રકારના ભય વગર સ્વતંત્ર રીતે રહી શકે ભણી શકે કામ કરી શકે અને પોતાના સપનાઓ પૂરા કરી શકે તેમને માન સન્માન અને સમાન અધિકાર મળવા જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને આજના સમયમાં કેવું કે ઘણી મહિલાઓ છે ને અસુરક્ષિત લાગણી અનુભવે છે આ તમે પણ અને મેં મેં પણ અનુ અનુભવ કર્યું હશે. કેમ કે છે ને કેટલીક જગ્યાએ હજુ પણ મહિલાઓને છેડછાડ ભેદભાવ ઘરેલુ હિંસા અથવા અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અ જોકે કેટલાક વર્ષોમાં લોકોમાં જાગૃતિ વધી છે. અને ઘણી મહિલાઓ હવે પોતાના અધિકારો વિશે વધુ માહિત તર બની છે ને મહિલાઓની આજ સુરક્ષા માટે પરિવારની શું ભૂમિકા છે એ તમે જણાવશો.
અમ પરિવાર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકથી જ દીકરી અને દીકરા બંનેની સમાન સંસ્કાર બંનેને સમાન સંસ્કાર આપવા જોઈએ. એકબીજાનુ સન્માન કરવું જવાબદારી સમજાવી અને યોગ્ય વર્તન શીખવવું ખુબ જ જરૂરી છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને અત્યારે તો કેવું શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓને સારા મૂલ્યો અને પરસ્પર આદર સુરક્ષા વિશે શિક્ષણ આપવું જોઈએ. અને મહિલા સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ વર્કશોપ અને સ્વ સ્વરક્ષણ તાલીમ પણ આપવી જોઈએ કેમકે જયારે કોઈ દીકરી પછી કે કોઈ મહિલા એ એવા અસુરક્ષિત પરિસ્થિતિમાં અ એ પહોંચે તો એને પોતાની રક્ષા કરવા માટે એને ખબર હોવી જોઈએ કે મારે સેલ્ફ ડિફેન્સમાં હવે મારે શું કરવાનું છે.
હા
અને આજના સમયમાં તો છેને ટેકનોલોજી મહિલાઓની અ સુરક્ષામાં પણ ઘણી મદદ કરે છે. કેમ કે હવે મોબાઈલ ફોનમાં તમે પણ વાપરો છો અને હું પણ વાપર છું બ આ એસ ઓ એસ નો જે ફીચર્સ છેને એ ખૂબ જ ઉપયોગી છે પછી ક્યારેક આપણે કઈક બહાર ગયા હોય. તો આપણે લોકેશન શેર કરી દઈએ છી. પછી અને વિશ્વસનીય આપને જે વિશ્વાસ હોય ને એવા સંપર્કો એવા સંપર્ક જે કોન્ટેક્ટ હોય ને એને આપડણે ઇમરજન્સી માં નાખી દઈએ તો જેથી કરીને જયારે આપણે ઈમરજન્સી નંબર કરીએ ને તો એ બધાને કોલ લાગી જાય જેના નંબર આપણે ઇમરજન્સીમાં એડ કર્યા હોય. તેથી એ પણ એક ખુબ જ ઉપયોગી ફીચરસ આપણા ફોન નો અને આપણે હા હા અને આપણે મહિલા તરીકે કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ એ તમને ખબર છે.
હમ, પોતાની આસપાસના વાતાવરણ વિશે સજાગ રહેવું જોઈએ ઈમરજન્સી નંબર યાદ રાખવા જોઈએ અને જરૂર પડે ત્યારે મદદ મામાંગવામાં સંકોચ ન રાખવો અને શક્ય હોય, તો સ્વ સ્વરક્ષણની તાલીમ લેવી ઉપયોગી બની શકે અને આ જે ઈમરજન્સી નંબર છેને. એવા ચાર પાંચ નંબર તો આપણે યાદ જ રાખવા જોઈએ. કે ઘરમાં જે લોકો આપડા મેન હોય એ તો આપડણે કેવું ગમે તે ટાઈમે ગમે તે આપણને થયું તો આપડે એ લોકોને ફોન કરી શકીએ.
હા સાચી વાત છે. તમારી અને આમાં અ મહિલાઓની સુરક્ષા એ માત્ર મહિલાઓની જવાબદારી નથી. પણ પુરુષની પણ એટલી જ જવાબદારી છે. પુરુષોએ દરેક મહિલાનું સન્માન કરવું જોઈએ જાહેર સ્થળે કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો શક્ય હોય ત્યાં સુધી મદદ કરવી જોઈએ સુરક્ષિત અને સમાનપૂર્ણ વાતાવરણ બનાવવામાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાન ફાળો છે અ શું આ મહિલાઓના શિક્ષણ અને સુરક્ષા વચ્ચે કોઈ સંબંધ છે.
હા શિક્ષણ મહિલાઓને આત્મવિશ્વાસ આપે છે. તેઓ પોતાના અધિકાર વિશે જાણે છે. યોગ્ય નિર્ણયો લઈ શકે છે. અને જીવનમાં વધુ સ્વાવલંબી બની શકે છે. એ લોકો
હા, આ આ તો તમે ઘણી સાચી વાત કીધી અને કેવું કે અત્યારે મહિલાઓ એવું નહી કે ઘરે જ બેસીને ઘર સંભાળે પણ હવે બાર ઓફિસમાં જઈને પોતાનું કામ પણ કરે છે. તો આ કાર્ય સ્થળ પર મહિલાઓની સુરક્ષા પણ ઘણી મહત્વની છે. કેમ કે ઘણી મહિલાઓ, મેં કીધું એમ કે ઘણા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. તો તેમને સમાન પૂર્ણ સુરક્ષિત અને ભેદભાવ મુક્ત કાર્ય અ સ્થળે કાર્યસ્થળ મળવું પણ ખૂબ જ જરૂરી છે. અને ત્યાં આગળ કામ કરવાનું વાતાવરણ પણ સુરક્ષિત હોવું જોઈએ. જેથી તેઓ આત્મવિશ્વાસથી કામ કરી શકે. તમે સમાજને શું સંદેશ આપવા માંગો છો આ મહિલા સુરક્ષા વિશે.
અમ મહિલાઓને સુરક્ષા માત્ર કાયદાની જવાબદારી નથી. પરંતુ દરેક નાગરિકની ફરજ છે આપણે એવો સમાજ બનાવવો જોઈએ. જ્યાં દરેક મહિલા નિ નિર્ભય બનીને પોતાનું જીવન જીવી શકે. મહિલાનું સન્માન એટલે સમગ્ર સમાજ નું સન્માન.
આ તો ઘણા સુંદર અ વાક્ય કીધા તમે. અને અ આ મહિલા સુરક્ષા માટે છે ને. આપણે સમાજ શિક્ષણ અને અ સરકાર સરકારની ભૂમિકા પણ ઘણી મહત્વની છે તો અ. મહિલાઓની સુરક્ષા માટે સમાજની શું જવાબદારી છે એ કેહેશો તમે.
અ સમાજની સૌથી મોટી જવાબદારી તો એજ છે. કે દરેક મહિલા સાથે સન્માન પૂર્ણ વર્તન કરવામાં આવે અને મહિલાઓને નબળી નહી પરંતુ સમાન અધિકાર ધરાવતી વ્યક્તિ તરીકે જોઈ શકે. એમ એટલે સમાન વ્યક્તિત્વ ધરાવવું જોઈએ. સારો સમાજ એજ છે. જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અને આત્મવિશ્વાસ સાથે જીવી શકે. એટલે ભેદભાવ ના હોવો જોઈએ.
હા એ સાચી વાત છે. અને આગળ એટલે આપડે વાત કરીએ એમ કે શિક્ષણ છે ને એ મહિલાઓની સુરક્ષામાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે કેમ કે શિક્ષણ થી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ પોતાના અધિકારો કાયદા ને. સુરક્ષા વિશે પણ જાણી શકે છે. તો શિક્ષણ તેમને આર્થિક રીતે પણ સ્વાવલંબી બનાવે છે. જો મહિલા શિક્ષિત હશે તો તે તો તે પોતાના પોતાનું કામ પોતે કરી શકશે છે અને એને આર્થિક રીતે કોઈ બીજા પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે
હા સાચી વાત છે
હા અને શાળાઓ અને કોલેજોમાં કયા પ્રકારની જાગૃતિ લાવવી જોઈએ કેવી રીતે.
અમ વિદ્યાર્થીઓને પરસ્પર આદર સારા વર્તન. અને લિંગ સમાનતા અને જવાબદારી નાગરિક બનવું જોઈએ. અને એ રીતનું શિક્ષણ આપવું જોઈએ સમયાંતરે મહિલા સુરક્ષા અંગે સેમિનાર આપો છો વર્કશોપ રાખવો જોઈએ અને એમને ઘણી તાલીમ બી આપવી જોઈએ તો મહિલાઓ કેવું કે ઘણી બધી જાગૃત થાય કારમ કે ગામડામાં અમુક જગ્યાએ તો છોકરીઓને કશું આમ જ્ઞાન જ નઈ હોતું તો ગામડાની છોકરીઓ વધારે ડેવલોપ થાય એમ
હા આ તો તમે ઘણા સારા પગલા કીધા શાળા અને કોલેજો માં જાગૃતિ લાવવાના અને એક બીજો એક વિચાર આવ્યો અમારા મનમાં કે જાહેર સ્થળો એ છે ને મહિલાઓની સુરક્ષા કેવી રીતે વધારી શકાય તો એમાં એક મહત્વનું જે છે. એ છે કે રસ્તા ઉપર સારી લાઈટિંગ. પછી જાહેર પરવા પરિવહનમાં સુરક્ષા. અને સીસીટીવી કેમેરા એ તો ઘણા મહત્વ મહત્વના છે. અને ઝડપી પોલીસ સહાય અને જાગૃત નાગરિકો. આ બધું મહિલાઓની સુરક્ષા વધારવામાં મદદરૂપ બને છે. અને. હા અને જે આ સોશિયલ મીડિયા છે તો. સોશિયલ મીડિયા ના સમયમાં. ઓનલાઈન સુરક્ષા પણ મહત્વની બની ગઈ છે આના વિશે તમે શું કેહેશો.
હા ઓનલાઈન સુરક્ષા ખુબ જ જરૂરી છે. અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવી. અને મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ આપડા સોશિયલ મીડિયા કે આપડા ફોન નો. અને કોઈ બી પ્રવૃત્તિ કોઈ બી આપડી જો કઈ થાય. એવી કશું અ ઘટના. તો તરત જ ફરિયાદ એની કરી દેવી જોઈએ આપડે.
હા એ તો એકદમ સાચી વાત કીધી કે. એ ઓફલાઈન નહીં પણ ઓનલાઈન પણ આપડે બધું ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષા માટે અને આ મહિલાઓને. સ્વરક્ષણ પણ શીખવું જોઈએ કારણ કે એ ખુબ જ જરૂરી છે. જો સ્વરક્ષણની તાલીમ મહિલાઓમાં અ હોય ને તો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. પછી આવી તાલીમ છે ને મુશ્કેલ પરિસ્થિતિમાં. પોતાનો બચાવ કરવા માટે પણ ઉપયોગી બની શકે છે. સાથે જ સજાગ રહેવું પણ એટલું જ જરૂરી છે. ને પરી અ હા. અને પરિવારમાં દીકરા અને દીકરીને સમાન શિક્ષણ આપવું કેટલું મહત્વ છે. એ તમે કહેશો.
એ ખૂબ જ મહત્વનું છે જયારે બાળકને નાનપણથી જ સમાનતા. આદર અને જવાબદારી ના સંસ્કાર મળે છે. ત્યારે તે મોટો થઈને પણ દરેક વ્યક્તિ સાથે સન્માનથી જ વાત. વાચીત કરે છે કે ભેદભાવ નહી રાખતો એમ.
હમ હા. બિલકુલ આ ખરેખર આ તમારી વાત સાચી છે અને અ. અત્યારના સમયમાં તો કેવું મહિલાઓ દરેક ક્ષેત્રમાં. આગળ વધી રહી છે તો મહિલાઓ. શિક્ષણ, વિજ્ઞાન, રમત-ગમત, સૈન્ય, પોલીસ વ્યવસાય, રાજકારણ અને ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે. અને તો સુરક્ષિત વાતાવરણ તેમને વધુ આગળ વધ વધ. મદદ કરે છે. તેથી આપણે બધા એ આપણી માટે પણ અને. આપણા જેવી દરેક મહિલા. કે કોઈ પણ બાળકી હોય. કે કોઈ વૃદ્ધ મહિલા હોય બધા જ માટે સુરક્ષિત વાત. વાતાવરણ ઉભું કરવું જોઈએ એના વિશે તમે શું કેહેશો.
આ.